હા.
હા, આવે છે અવાજ?
હા. હા. બોલોને
કેમ છ મજામાં?
બસ બસ એકદમ મજામાં. તમે કેમ છો? મજામાં
બ બસ એકદમ મજામાં.
બરોબર.
એક સરસ મજાનો ટોપિક મળ્યો કે ર ખોરાક
હ ક
આપણેે ખોરાક પોષણ અને કસરત આ આટલે એકદમ કરનાર વ્યક્તિ માટે એકદમ યોગ્ય આહાર છે.
હમ. સાચી સાચી વાત છે, કેમ કે ખોરાક તો છે ને એક એક મુખ્ય આપણા સ્ત્રોત છે કે જે આપ એ શરીર ને ઊર્જા આપે છે, પોષણ આપે છે, ખોરાક તો બહુ મહત્વ છે મહત્વનું છે આપણા શરીર માટે
બિલકુલ. અને એમાં કહી શકાય કે આપડે માનવ શરીરને રોજ ઊર્જાની પણ જરૂર હોય છે.
હમ એટલે જ તો એટલે જ તો મેં કીધું ને કે આપણા શરીર અને ઉર્જા નો શું કેહેવાય મુખ્ય સ્ત્રોત ખોરાક જ છે. ખોરાકમાંથી જ આપણને પોષણ ઊર્જા બધુ મળે છે
બિલકુલ નેને જો યોગ્ય ખોરાક મળે તો શરીર સારી રીતે કામ કરે છે
હા, એ તો છે જ ને જો ખોરાક યોગ્ય ના હોય તો, શરીર નબળું પડતું જાય છે ધીરે ધીરે રે આપણા શરીરમાં શું કેવાય વીકનેસ બી લાગે અને આપડું પોષણ પણ આપણું પૂરું ના થાય
બિલકુલ, એટલે જ રોજ સંતુલિત આહાર લેવું એ ખૂબ જ જરૂરી છે.
હમ. સાચે મગને પાછ સંતુલિત આાર એટલે વિવિધ પ્રકારના પોષક તત્વો નો ખોરાક
ખરેખરને શરીરને કાર્બોહાઈડ્રેટની પણ ખૂબ જ જરૂર પડે છે.
અને કાર્બોહાઈડ્રેટ શરીર ને ઉર્જા પણ આપે છે, તેથી કાર્બોહાઈડ્રેટ તો બ બહ જરૂરી છે આપણા શરીર માટે. અને એ બધું ઘણી બધી વિવિધ જાતની શું કવય વાનગીમાંથી આપણને મળે છે.
જેમ કે તમે જોઈ શકો કે રોટલી, ભાત, બટાકા અને અનાજમાં પણ કાર્બોહાઈડ્રેટ હોય છે.
હા. પણ શું કેવાય હમ માત્ર તેનું ધ્યાન રાખવું એ એટલું જ જરૂરી છે
બિલકુલ ને હવે આપણે પ્રોટીન વિશે વાત કરીએ.
હા ચલો કેમ પ્રોટીન શરીરમાં છે ને સ્નાયુઓને મજબૂત બનાવે છે અને શું કેહેવાય એને શરીરને શું કે ઉર્જા પણ આપે છે
જેમાં તમે જુઓ કે દૂધ દહીં પનીર અને કઠોલ આ એક રોટીનના સારા
હા એ તો છે પણ મગ ચણા રાજમા અને સોયાબીન પણ એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત જ છે એમાંથી પણ આપણને પ્રોટીન મળે જ છે
બિલકુલ તો હવે આપણે ચરબી વિશે વાત કરી
ચરબી તો કેવું કે આપડે ચરબી પણ શરીર માટે ખુબ જ જરૂરી હોય છે.
બિલકુલ પણ વધુ તેલ અને વધુ ઘી લેવું પણ યોગ્ય નથી.
હા એ તો છે મર્યાદિત માત્રામાં ચરબી લેવાથી છે ને શરીર ને ફાયદા જ થાય છે.
પણ વધારે ચરબી બી લેવાથી શરીરને નુકસાન પણ થાય છે.
બિલકુલ સો ટકા વાત કઈ તમારે. અને વિટામિન પણ ખૂબ જ જરૂરી હોય છે શરીર માટે.
હા એ તો સૌથી સૌથી મેન વસ્તુ છે કેમ કે વિટામિન બહુ જરૂરી હોય છે પાછું વિટામિન છે ને એકદમ વિવિધ જાતના ફળો અને શાકભાજી માંથી મળતું હોય છે આપણને
બિલકુલ જેમાં કે સંતરા લીંબુ અને આંબળામાં પણ વિટામિન સી હોય છે.
હા એજ છે પાછું ગાજર અને શું કે પપૈયામાં વિટામિન એ મળે છે.
બિલકુલ ને લીલા શાક પણ રોજ આપણે જમવા જોઈએ.
હમ્મ કેમકે તેમાં ઘણા પોષક તત્વો હોય છે જેનાથી આપણા શરીર ને ને બહુ ફાયદો મળે છે.
બિલકુલ ને ખનિજ તત્વો પણ શરીર માટે જરૂરી છે.
હા એ તો ખુબ જ જરૂરી છે ને. કેમ એ જો આમ ખનિજ તત્વો જો હોય ને એ ખનિજ તત્વો માંથી આપણને કેલસી એમ અને આયરન પણ મળતું હોય છે.
બિલકુલ ને કેલ્શિયમથી આપણાો હાડકા મજબૂત બનાવે છે.
હમ પછી દૂધ અને દહીં એ કેલ્શિયમ ના બહુ સારા સ્ત્રોત છે આપણા માટે.
ખરેખરને આયન શરીરમાં લોહી બનાવવામાં મદદ કરે છે.
હા એ તો છે પાછું લીલા શાક અને કઠોળ માંથી પણ આયરન આપણને મળતું હોય છે.
હા અને પાણી પણ એક ખોરાક જેટલું જ મહત્વપૂર્ણ ધરાવે છે.
હા એ છે કેમ કે દિવસભર પૂરતું પાણી આપડે પીવું જ જોઈએ છે જો ના પીએ તો આપણા શરીર માટે સારું નથી.
એકદમ સો ટકા વાત કઈ તમે. પાણી શરીરનું તાપમાન એકદમ સંતુલિત રાખે છે.
હમ્મ અને શું કેવાય પાચન ક્રિયામાં પણ મદદ કરે છે પાણી આપણને.
બિલકુલ તો હવ આપણેે કસરત વિશે વાત કરીએ.
કસરત થી છે ને એકદમ શરીર આપણું તંદુરસ્ત રહે છે શરીરમાં ઊર્જા રહે છે, ઘણા બધા એના ફાયદાઓ.
ને કસરત કરતા લોકોને વધુ ઉર્જાની પણ જરૂર પડે છે.
એટલે તો ને કે યોગ્ય ખોરાક લેવો એ ખુબ જ જરૂરી બની જાય છે. જો યોગ્ય ખોરાક ના ખઈએ આપણે. બરાબરને ખાવાનું બરાબર ના ખાઈએ તો આપડણે કસરત બી બરાબર ના કરી શકીએ. અને પછી એની આપણને આડઅસર પણ થતી હોય છે.
એકદમ સાચી વાત કહી તમે અને કસરત પેલા એકદમ હલવો ખોરાક લઈ શકાય આપણે.
એ તો છે એમાં કેવું કે જો હળવો ખોરાક લઈએ ને કે જેવું કે કેળું છે પછી ફળ છે અલગ અલગ જાતના કે થોડું દૂધ એ બધું લઈએે ને તો આપ પણને કસરત કરતા ટાઈમે છે ને આમ શરીર આ શું કહેવાય આપણને એમ કશું નુકસાન ના થાય આપડે બહુ જમીને પછ છી કસરત કરીએે ને તો આપણી તબિયત બગડે આપણને વોમિટ થાય બધું બહુ બધી વસ્તુ થઈ શકે એનાથી એની આડઅસર બહું બધી થાય.
એકદમ સાચી વાત કઈ તમને કસરત પછી પ્રોટીન વાળો ખોરાક લેવું એકદમ એકદમ પ્રામાણિક છે.
બરાબર છે. સાચી વાત કીધી તમે કેર જેમ કે દૂધ, દહી અથવા પનીર એ બધા સારા વિકલ્પો છે. જો આપડે એ આપણેે શું કહેવાય પ્રોટીનની માત્રા જો આપણેે શરીર માં વધારવી હોય એકદમ તો આપડે આ બધું ખોરાક ખાવો જ જોઈએ.
બિલકુલ ના પ્રોટીનની વાત થાય છે તો કઠોળમાં પણ એક સારો શ્રોત હોય છે આ પ્રોટીન નો.
હા એતો છે પણ તો જો કઠોળમાં બી કેવા વિવિધ જાતના કે સોયાબીન અને ચણા, મગ એ બધાનામાં પણ શું કેહેવાય એ બધાનો સામા સમાવેલ પણ થાય છે કે જેનાથી આપણને પ્રોટીન મળતું હોય છે.
બિલકુલ બિલકુલ અને આપડે કસરત કરતી વખતે થોડી થોડી વારે પાણી તો પીતું જ રેવું જોઈએ.
હા અગર નહી તો શું કે કસરત કરતી વખતે જો આપડે પાણી થોડી થોડી ના પીએ ને તો આપણને ચક્કર આવી શકે છે. આપડ ચક્કર ખાઈને પડી જીઅ તો પછી આપણને વાગે અને એની પછી બધી બહુ નુકસાન પણ થાય છે આપણા શરીરને.
બિલકુલ બિલકુલ ને આજકાલના ઘણા લોકો બહારનું ખાવાનું બવ વધુ ખાય છે ને?
હા. કેવું કે આ ખોરાક છે ને ખુબ જ તેલ વાળો મીઠું અને બધું એ. એટલું બધું વધારે હોય ને કે એ આપણા શરીરને નુકસાન જ કરે હા કોકવાર ખાઈએ. તો ચાલે પણ આજના યુગમાં તો કેવું થઈ ગયું છે કે. કરતાં વધારે બારનું જ બધા વધારે ખાવાનું પસંદ કરતા હોય છે. ભજીયા અનેને શું કેવાય મસ્કાબન ને બધું ઘણું બધું દાલપુરી. બોલો આવું બધું ખાવાનું બહું વધારે પસંદ કરતા હોય છે તળેલું ને એવું.
બિલકુલ બિલકુલ જવા દોને આજકાલના યુવાનોની વાત જ કંઈક અલગ છે.
હમ્મ. એટલેજને કેમકે કેવું કે જો રોજ નો ખોરાક જો આપડ. આપણે આમ શું કેવાય ઘરનો બનાવેલો ખાઈએ તો. આપણને એ છે ને આપણા શરીર માટે બહુ સારું છે અગર દરરોજ. હું બારે બાર ખાઈશું તો પછી આપડે બ. પેટ બગડે શરીર બગડે અને ચરબી આવે. પેટ શરીરમાં તે આપણને નુકસાનકારક છે આપણા માટે.
એકદમ સાચી વાત ને આપણે. સમય પર જમવું એ પણ ખૂબ જ જરૂરી છે.
તો બહુ જ જરૂરી છે અગર જો સમયે આપણે ના જમીએ. તો આ પછી આપણે આપણા શરીરની જે આમ સાયકલ ચાલતી હોય ને. એ બગડી જાય તો તેના લીધે પછી પાચન ક્રિયામાં પણ આપણને. શું કેવાય નુકસાન થતું હોય છે, પછી આપણા શરીર ને પણ ઘણું બધું નુકસાન પહોંચતું. હોય છે.
બિલકુલ બિલકુલ આપડા. ખોરાક અને જીમ વિશે વાત કરી મને ખુબ જ ગમ્યો.
હઉ મને પણ ખુબ જ મજા આવી છે આપડે ફરી એકવાર વાત કરીશું. ચલો.
જરૂરથી.